હલો.
હેલો.
હલો
આવાજ આવે છે બેન?
હા, મને આવે છે હ.
હ. આજ આજ છોકરીઓ ઘરે તમારી?
એ હા.
સાચી વાત. રજા હોય છેને.
દિવસ બઉ મસ્તી કરે એને એટલે બઉ. હ, રમત ગમત કરે અને.
સાચી વાત, તો તો રજા એ તો રજા હોય તો છોકરાઓને પણ બઉુ ખુશી છે ને. કે અઠવાડિયામાં એક દિવસ તો એને રજા મને પડાય હતી તો એને માટે બહુ ખુશ શું થાય છે.
હા, એટલે રજા મારા હ તપર પરા ખાયતા છે
સાચી વાત અને ખુશી હોવાની વાત પણ હોય છે કે દેખો અઠવાડિયા પણ
એક તો છોટી છોટી ખુશી છે તો આપણે જીવન આકાર બદલી દે છે
હા
કે આપણે અ આજે તો ખુશી નું સાચું તુ હશે મેં તો પર મારા વિચાર કરું છું કે કેમ ખુશી તો એ મંજિન નથી પણ કુવન જીવા એ શુંદર માર્ગ છે કે દરેક માનવ જીવનમાં તો ખુશ રહેવા માટે મા માંગે છે નાનું બાળક હોય, યુવા હોય, કે વ્રધ હોય. બધા ખુશીની શોધ માં છે પરંતુ પ્રશ્ન કે સાચી ખુશી ક્યાં મળે છે.
સાચી વાત અને એ ખુશી એ બાજારમાં મળતી મળતી વસ્તુ નથી પણ આપણા વિચા વિચારો અને જીવન જીવાની રીતમાં બેહન એક સુંદર ભાવના છે, કેમ કે બજાર માં મળે ને તો બધા મોણસ ખરીદેને લઈ આવે, પણ ખુશી એવી વસ્તુ છે તો આ બજારમાં મળતી નથી આ છોટી છોટી ચીજો પર ઓપન ખુશી હોવું જોઈ બહુ બહુ જરૂરી છે.
હા સાચી તારી વાત છે કે એમ તો ખુશીતો કેમ કે ઘણા લોકો તો માને છે કે વધારે પૈસા હશે ને તો ખુશી મળશે.
હ
એ મોટું ઘર, ને મોટું મોંઘી ગાડી ને આ
હાબલું
તો મળશે તો જીવનમાં આ ખુશી બની જશે પણ ઇતિહાસ તો અને આપના આ જીવનમાં ઘણા ધનવાન લોકો પણ ચિંતિત અને દુઃખી હોવા મળે છે કે આજ થી તો સ્પષ્ટ થાય છે કે, ખુશી નો સંબંધ તો ખાલી ફક્ત ધન સાથે નથી.
ઓપન જી
સાચી વાત સાચી વાત ત તો હોય ને આજના સમયમાં દર એક વ્યક તી ખુશી શોધી રહ્યો છે, કોઈ પૈસા માં ખુશી શોધે, છે કોઈ પ્રસિદ્ધિ માં કોઈ માર કોઈ મોટા ઘરમાં, તો કોઈ મોદી ગાડીમાં. પણ સાચી ખુશી આ વસ્તુમાં નથી. સાસી સાચી ખુશી તો આપણા મનમાં હોય છે. કે છોટે છોટે ચીજોમાં પણ ખુશ હોય છે ને, તો આ સૌથી મોટી ખુચી ખુશી છે.
હા સાચી. અને સાચી ખુશી નું તો પેલું રહેશે કે જે વ્યા વ્યક્તિ પાસે જે છેને એના માટે આ બાર માને છે, મહેનત કરતા કરતા જીવન જીવવાની કલા શીખી જાય છે, તે હમે શા ખુશ અ ખુશ રહે છે.
સાચી વાત ને જો આપણા મનમાં સંતોષ હોયન તો નાનું ઘર પણ મહલ જેવું લાગે પણ જન મન મા ના બને સંત અસંતોષ હોઈને તો મહલમાં પણ રહેતું વ્યક્તિ દુઃખી થાય છે અટલે તો છે ખુશી નુ પહેલું રહસ્ય છે, કેમ કે આજકાલના બધ ધા મોનસો સંતોષ ની બહુ કમી છે. તોઅ પડોશીને દુસરા મોનશ મોનસોન દેખે દેખે ને આજરો માણસ બહુ ઉદાસ થઈ જાય છે કે એનો આપળે બધી વસ્તુ હોય અને મારે પાડે કેવી રીતે નથી
હા આ વાત તો સાચી છે. આમ આ તો આમ વાત છે કે એમ જેટલા દુઃખી આપણું દેખી ને દુઃખી નિના થાય ના એટલું બધું આજુબાજુમાં દેખી ને દુઃખી થાય છે, માણસ જેમકે
સાચી વાત
બીજું રસ્તે છે, સ્વાસ્થ્ય છે. કે ગુજરાતીમાં તો કાહવત છે, કે પેહલું સુખ તે જાતે નરિયા જો શરીર સ્વસ્થ હોય ને અને મન શાંત હોય ને તો જીવનનો દરેક દિવસ ઉત્સવ જેવો લાગે છે. એટલે તો નિયમ કે વ્યાયામને સાચો આહારને અને પૂરી ઊંઘ જરૂરી છે.
સાચીઓ અને બીજું રહે છે, સકારાત્મક વિચાર જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે, પણ જે વ્યક્તિ પ્રત્યેક પરિસ્થિતિમાં સારું જોવાના પ્રયત્ન કરે તે જેને તે હંમેશા ખુશ રહે છે. કઠિન સમયે જીવનનો એક પાર્ટ હોય છે. હમ
આમ સાચી વાત કહી તમે અ ત્ર ત્રીજું રસ પરિવાર છે કે માતા પિતાનું પ્રેમ.
ભાઈ બહેનનો સ્નેહ અને મિત્રોનો સાથ અને ગુરુ જીનો આશ નો આશીર્વાદ આ બધી વસ્તુ તે હોત ને તો જીવનને સુંદર બનાવે છે. કેમકે પરિવાર સાથે તમે સાચી ખુશી આપે છે.
સાચી. અને ત્રીજું રહસ્ય છે તે સારા સંબંધ માતા પિતાનો પ્રેમ ગુરુજનો નો આસ શીર્વાદ મિત્રોનો સાથ અને પરિવારનો સ્નેહ આ બ ધુ જીવનની સાસ સંપતિ છે, પૈસાથી બધું ખરીદી શકાય પણ સાચો પ્રેમ અને વિશ્વાદ ખરીદી શકતો નથી અને પરિવારનું અ પરિવારનો પ્રેમ ગુરુજનો નો આશીર્વાદ અને મિત્રોનો સાથ તો હોવો બી બોવ જરૂરી છે.
હા સાચું કીયું તમને એવું તો જોવ ને તો ખુદીનું રસ સેવા પણ છે. કેમ કે ગરીબ એ ભોજન આપવું બીમારની મદદ કરવી વૃક્ષારોપણ કરવુ એ પક્ષીઓ માને માટે પાણી મૂકવું અને રક્તદાન આવા સારા કાર્ય આવી સારા કાર્ય કરીએ ને ત્યારે મનમાં જે આનંદ થાય છે ને તે કોઈ ધનથી ખરીદી શકાતો નથી
સાચી વાત અને સોતું રહસ્ય શું સ્વચ્છ શરીર પેલું સુખથી જાય જાતા ન રહ્યાજે સ્વા સ્વાસ્થ્ય સારું હોય તો જીવનના દર એક ક્ષણ આનંદદાયી બને એટલે નિયમિત યોગ વ્યાયામ સંતુલિત આહાર અને પૂરી ઊંઘ જરૂરી છે. કેમ કે આપણું શરીર સ્વચ્છ હોય તોય સારું અ આપણા સકારાત્મક વિચારી શકીએ. તો આપણા શરીર ને પણ સ્વચ્છ રાખ વું બહુ જરૂરી છે.
હા આ વાત તો બેન સાચી કઈ હું પણ વિચાર કરતી હતી કે આપને સાચું તો સકારાત્મક વિચાર છે. કે જીવનમાં આવશે ને જશે આવશે ના થી હાર પરિસ્થિતિ માં અવસર શોધે છે ને કે ક્યારેક નિરાશ થતો સ્મિત મુસ્કો એને સ્મિત રહે છે.
અને બીજાની ખુશી આપણી કોઈ દુઃખી વ્યક્તિ ના બીજાની ખુશી માં આપણે કોઈ દુઃખી વ્યક્તિ ના હસવાનું ગરીબ ની મદદ કરીએ વૃદ્ધો ના આદર કરવો પક્ષી માટે પાણી મુ શખવો અને વૃક્ષો વાવો આ આવા નાના કાર્ય છે ને એના આનંદ મળે છે એ બીજી વા ક્યારે મળતો નથી તો આજે ઘણા લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયામાં આટલા વ્યસ્ત છે કે પરિવાર સાથે વાત કરવા ભૂલી જાય છે તો સાચી ખુશી મોબાઈલ ની સ્ક્રીનમાં નથી. પણ પરિવારમાં હોય છે.
વાત નઈ તમને કે કેમ કે આજના સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા પણ એમાં વધારે સમય પસાર કરવાથી આપણે વાસ્તવિક જીવનની ખુશી
એટલે પરિવાર મિત્રો અને સમય બિતાવનો પણ જરૂરી છે. કેમ કે આ આપતા શીખવું અને ઈશ્યા છોડવી ને લોક દૂર કેમકે નવું સિંહ આ બધું પણ ખુશી નું રસ છે.
સાચ કી વાત બહ સરસ વાત ક બહુ સરસ. છોટે છોટે પીટોમાં કાતો ના.